હલો
હલો
અવાજ આવીી રહ્યો છે મારે તમાર
હા અવાજ આવી રહ્યો છે શું કરી રહ્યા છો ભાઈ
કઈ નહી હાલમાં તો હું બે આરામ કરી રહ્યો છું તમે કેમ છો અત્યારે
હ હા હાલ માટે એકદમ મજામાંને ચાલી રહ્યો છે શું છે તમારી બાજુ અમારી બાજુ તો હમણાં હાલમાં કમોસમી વરસાદ નવો પડી રહ્યો છે કોઈ વાર ધીરે ધીરે બરફ પડી રહ્યો છે પવન ફૂંકાઈ રહ્યો છે તમારી બાજુ શું છે કમોસમી વરસાદ પડ્યો છે
હા અમારા બાજુ તો એટલે કે આમ શહેરોમાં રહીએ છી તમને ખબર જ છે શહેરોમાં તો વાતાવરણ ખુબ ગરમ હોય છે જેના કારણે વરસાદ તો પડે જ કરે છે અને કોઈ વાર ઠંડક પણ ઘણી અનુભવ થાય છે અને ઘણા બધા રોગો પણ ફેલાય છે શહેરોમાં કારણ કે કે શહેરોનું શહેરો એ ઉદ્યોગો અને નજીક ખૂબ હોય છે જેના કારણે વાતાવરણ ખૂબ ગરબ રહે છે અને ગરમી પણ ખૂબ લાગે છે અને ગ ગમે ત્યારે ઠંડક પણ એવી થઈ જાય છે અને તે શરીર માટે ખૂબ સારું ના કહેવાય તમારા ગામડામાં કેવું છે ગામડું તો સ્વસ્થ હોય અને એકદમ વાતાવરણ ખૂબ શુદ્ધ હોના
હા તમારે જેમ જણ એ બાબતો સાચી છે કે શહેરોમાં ખુબ જ પ્રદુષણ થાય છે પરંતુ ગામડાઓમાં પણ તમે જેમ જાણો છો એમ હોતું નથી ગામડાઓમાં શું છે આમ ગામડાનો પરિવાર આખો ખેતી પર જ નિર્ભર હોય છે પરિવાર શું હોય છે કે વરસાદના અભાવને કારણે અં પાણીની પૂરતી સગડ ના થઈ શકે તો ત્યારે અમારા પાક છે તે નુકસાન જવાનો ભય રહેલો હોય છે જે કારણ અમારે અં ઘણી બધડી ખોટ જવાનું પણ ભય રહેલો છે શ તમારે પણમ કોઈ વાર એવું કઈ થયું છે પ્રદુષણ ના લીધે નુકસાન એવું કઈ થયું છે
નુકસાનમાં તો એજ કે હું તો શહેરમાં જોબ જ કરું છું તમને ખબર જ છે તમે ખેતીઓ કરો છેો તમને એટલે નુકસાન થતું છે પરંતુ તમને નુકસાન કેવી રીતે પેલું કરવા તમને આવડતું જ હશે અમને તો નોકરી કરીએ છીએ એટલે અમારે તો એવું કઈ હોતું નથી પરંતુ તો નુકસાન તો એ જ છે કે શરીરને નુકસાન થાય છે કારણ કે શહેરોમાં બરાબર પાણી પીવાનું મળતું નથી એટલે કે જેમ કે ફિલ્ટર પાણી જે મળવું જોઈએ તે અમુક વાર અમને ન મળે છે જેના કારણે અમને થોડું ઘણું એવું પાણી પીવા પડે છે જેના કારણે અમારા શરીરને ખૂબ સ્ સ્વાસ્થ્ય પર અસર કરે છે જેથી કરીને અમે થોડાક સમય માટે એટલે કે વીકમાં કે મંથમાં અમુક વાર બીમાર પડી જવાય છે કારણ કે આપણું શરીર ટેવાય ના હોય છે એવું બધું જેથી કરીને અને કામ પણ કરવું પડે છે વધારે જેથી કરીને સાહસિક પ્રવૃતિ પણ વધારે હોય છે તમારા ગામડા કેવું છે તમારા ગામડામાં એમ તો બધા લોકો કામ તો કરતા ખેતી વધારે કરે છે જેથી કરીને બધા લોકો તંદુરસ્ત અને તેમની ફિટનેસ સારી હશે ને એમ તો
હા એમ તો અમારે ગામડામાં શું છે બધા પ આખો કુંટુંબ અને કાકા લોકો પણ બધા અમારા જે ફળ્યું છે તે આખું ખેતી ઉપર જ નિર્ભર છે, અને ખેતીનું એમ વાતાવરણ જોય તો ખુબ જ સારો છે. અહિયાં આખો દિવસ શાંતિ થી નીકળી જાય છે, અને ગુજરાત ના જે-જે અમે અમે જે ડુંગર પર રહીએ છીએ ત્યાં એક-એક નજારા પણ સાંજે એમ સૂર્યોદયને સવારે સૂર્ય ઊગે છે એ બધું જોવાની પણ ખૂબ જ મજા આવે છે, અને અહીંયા સવારના ઉઠીને લોકો જે વાડીએ કામ કરવા માટે જયા કરે છે મ, અમુક લોકો કસરત કરે છે, એમ ઘણી બધ ધી સેવાઓ અહી ઉપલબ્ધ હોય છે. એટલે અમને અહિયાં ઘણી બધી એટલે ઘણા બધા ફાયદાઓ થાય છે, પરંતુ અહિયાંનો એક મોટો પ્રશ્ન એ છે કે જયારે ચોમાસાની ઋતુ હોય છે, ત્યારે પાણી તો ખેતી માટે મળી રહે છે, પરંતુ અમારા જે બાળકો હોય છે તેમને અમે સ્કૂલ મૂક એટલે કે સ્કૂલ મોકલી શકતા નથી, કારણ કે વરસાદને કારણે અમારી બાજુ જે રસ્તા હોય છે તે નાશ થાય છે, એટલે કે કાચા રસ્તા હોય છે એટલે ત્યાં એકલો કીચડ થાય છે, કા તો ગંડુ થઈ જાય છે, એટલે પાણી ખુબ જ ભરાઈ જાય છે, અને જે પૂલો બાંધેલા હોય છે તે પણ તૂટવાનો ભય રહી જાય છે. એટલે અમારે અહીંયા ઘણો બધો નુકસાન થવાનો ભય રહેલો છે, અને બાળકોને અપૂરતું શિક્ષણ પણ મળે છે. ચોમાસામાં અમારે ઘણા દિવસથી બાળકોને ઘરે જ માટે રાખવા પડે છે. તમારે બાજુ શું છે? તમારે ચોમાસાની ઋટુ હોય ત્યારે તમારે જે નદીઓ હોય છે અને તેમાં પણ પૂર આઉ તું હશે ને કંપનીઓમાં પણ એમ કોઈ કચરો ને એવું બહાર નીકળી જશે એમ પાણીની વ્યવસ્થા પૂરતી છે કાઢવાની ત્યાં નદીઓમાં?
હા તમે જે કીધું તે કે અમારા અહ જે કે હું કંપની જ્યાં નોકરી કરું છું, ત્યાં આવું બધું પૂર આવવાની સંભાવના હોય તો તે પહેલા જ અગાઉ થી અલર્ટ કરી દેવામાં આવે છે. જેથી કરીને અમારી કંપનીમાં એ બધી સુવિધા પણ એ સારી છે, તેથી કરીને અહિયાં પાણીનો નિકાલ પણ સારી એવી યોગ્ય રીતે વ્યવસ્થિત જગ્યા પર કરે છે, ‌ અને કોઈને નુક નુકસાન ના થાય તે પ્રમાણે કરે છે. અને અમારા શહેરોમાં નજીક એવા સ્કૂલો પણ આવેલી છે, કે ત્યાં આવા પાણી એવું ભરાઈ જવાથી તેમને અગાઉથી જ અલર્ટ કરી દેવામાં આવે છે, અને અગાઉથી જ એમને રજાઓ આપી દેવામાં આવે છે, કારણ કે અચાનક ક પાણી કે પુર આવવાથી એ લોકને પેલ ઉપર અસર કરે છે, જેથી કરીને આપણે બાળકોને ઘરે જ રાખીએ એ એમના માટે સારું કહેવાય, અને રજા આપી દે તે એમના માટે પણ સારું કહેવાય, પરંતુ અમુક એવી સ કોલેજ કે પછી આવી શાળાઓ છે ત્યાં એવું માનતા નથી કે સીધા કે આવું પાણી ભરી જાય તો પણ બાળકોને બોલાવે છે, ને રજાઓ ના પાડવા દે, પણ પછી એ લોકએ એ લોકએ વિચારવું જોઈએ કે પછી એમનું પછી કોણ જિ જિમ્મેદાર હશે કે એમના માતા પિતા તો મોકલી દે છે. પરંતુ એમના શિક્ષકો પર ધ્યાન લેવું જોઈએ. આથી કરીને આવી કોલેજો પણ હોવી જોઈએ કે શાળાઓ હોવી જો કે ત્યાં આઈ જો પૂર આવે કે પછી એને કોઈ પણ પ્રકારની એવી આકસ્મિક ઘટના થઈ જાય તો અગાઉથી એ લોકને અલર્ટ આપી દેવાનું, અગાવથી બે ત્રણ દિવસની રજા આપવી જોઈએ. તમારા તમે કીધું કે તમારી શાળાઓમાં શાળાઓ છે તેમાં પાણીનો ભરાય છે, તે તેથી તમારા શિક્ષકો કે તમને અગાઉથી તમને જાણ કરે છે કે પછી રજા કે પછી તમને બોલાવે જ છે?
એમ જોવા જઈએ તો તમારે બાજુ તો સારું એવી ઇન્ટરનેટ ની સુવિધા ઉપલબ્ધ હોય છે, અને ન્યૂઝ પણ મળી રહે છે. એટલે તમે શું છે પહેલેથી તૈયારી કરી શકો છો પૂરને એવો આવવાનો હોય તો, પરંતુ અમારે અહીંયા શું છે, એ બધો ઇન્ટરનેટ ની સેવાઓ અને એ બધો નો અભાવ જોવા મળે છે. અમુક-અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટનો ઇન્ટરનેટ સારું હોય છે. જ્યારે અમુક વિસ્તારોમાં જેમ કે ગામના પછાત વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા એટલી બધી હોતી નથી, તો અમારે અહીંયા શું છે કે, અમારે અહીંયા જે ટીવી છે તેના પર જે ન્યૂઝ આવે છે, અને ખાસ કરીને જે ગુજરાત પ્રત્યેની અમારા જે સર એટલે કે અમે જ્યાં રહીએ છીએ તેની જે ન્યૂઝ આવે છે, એ અમને ખૂબ જ ગમે છે. અને તેના પરથી અમને જાણકારી મળી રહે છે કે હવે શું થવાનું છે, અને એક બે દિવસ પહેલા જ અમને ખબર પડી જાય છે તો અમે તે પ્રમાણેની વ્યવસ્થા પણ કરી શકીએ છેએ અમે એ ત્યાં શું છે કે હવે લાકડાનો જ ઉપયોગ કરીએ છીએ ગેસનો અમે અમારી બાજુ એટલે ઉપલબ્ધ નથી એટલે અ જો વરસાદ આવવાનો હોય તો અમે પહેલા લાકડાને એવુ સ્ટોર કરી રાખીએ છીએ. અને એના કારણે અમને ખુબ જ ફાયદો પણ થાય છે અને કોઈ વાર લાઈટ જવાનો પણ ભય રહેલો છે. અને ખાસ કરીને તો સિટીઓમાં જે પ્રદુષણ થઈ રહ્યું છે હવાનુંને એવું તે પ્રદુષણ કેવું છે જે હાલમાં પણ પ્રદુષણ ઘણું બધું છે કે સરકાર દ્વારા અધિકારીઓ નિમણૂક કરવામાં આવી છે એ બધું પ્રદુષણ અટકાવવા માટે
હાલમાં તો તમે કીધું કે પ્રદુષણ અટકાવવું ખુબ જરૂરી છે. શહેરમાં તો બહુ જ થાય છે. ગ જેમ કે શહેરોને સારું અને સ્વસ્થ રાખવા માટે સરકારે પગલા એવા લેવા જોઈએ, કે શહેર ખુબ સ્વસ્થ રહે અને બધા શહેરના લોકો એ સારી જિંદગી જીવે પરંતુ અમારા શહેર તો એવું ખુબ સારું છે પરંતુ બીજા શહેરની વાત કરીએ ત્યાં ખૂબ પ્રદુષણ થાય છે. અને ત્યાંના એટ નિમણૂક કર અધિકારીઓ પણ બરાબર જોતા નથી, અને બરાબર કાર્ય કરતા નથી તેઓ સરકારે જોવું જોઈએ અને તેમને સુધારલક્ષી પગલાં લેવા જોઈએ. જેથી કરીને શહેર સારું રહે, અને આપણો દેશ પણ સારો સ્વસ્થ રહે, જેના કારણે આપણો દેશ વિકસિત થાય અને આપણ દેશનું નામ રોશન થાય જેથી કરીને આપણે સ્વચ્છતામાં પણ આગળ વધીએ અને બીજા શહેરો તો ખૂબ આગળ જ છે આપણે કરતા કે ત્યાં કચરો ગમે ત્યાં નાખતા નથી થી નાગરિકો ઉપ સમજે છે, કે પ્રદુષણ અટકાવવું ખૂબ જરૂરી છે. પરંતુ આપણા દેશના અમુક લોકો એ લોકો સમજતા નથી કે પ્રદુષણ કરે છે અને ગમે ત્યાં કચરો ફેંકે છે. તમારા ગામડામાં કેવું છે? તમારા ગામડામાં કચરો કરે તો તેના પર કોઈ દંડ એવું કઈ વસૂલ કરે છે સરકાર?
હ અમારે અહીં તો શું છે અમે ગામડામાં તો નિયમ જ એવા જ બનાવેલા છે, અમારા મોલ્લા પુરતા કે કોઈ પણ જો કોઈ વ્યક્તિ પ્રદુષણ કરે એટલે ગવર્મેન્ટ કચરો નાખે તો તો એને પણ અમે અમુક જેટલો દંડ એને પણ ફટકારીએ છીએ કોઈ વ્યક્તિ નશો કરે તો એને પણ અમે દંડ ફટકારએ છીએ એટલે અમાર બાજુ તો પહેલા ઘણું બધું પ્રદુષણ એવું હતું, આ કચરો પણ ગમે ત્યાં નાખતા હતા જેની અસર ખેતીઓ પણ ઘણી બધી થતી, એટલે બધા જ ખેડૂતોને નુકસાન પડતું હતું. એટલે બધાં જ ખેડૂતો તો અમે ભેગા થઈને સરપંચશ્રીને બોલાવ્યા અને એમની સાથે વાત કરી અને સરકારશ્રી એ અમને જે અમારી જે વાત હતી સ્વીકારી, અને અમારે ત્યાં જે ઠેરઠેર જે જગ્યા છે જ્યાં દુકાનો છે, ત્યાં કચરા પેટીની વ્યવસ્થા કરી આપી જેના કારણોસર અમે હવે કચરો કચરાપેટી નાખવા માટે ટેવાયા છે. અને એના કારણસ અમારી ખેતી પણ ખૂબ જ સારી થઈ રહી છે. આવકમાં પણ ખૂબ જ વધારો ઠર્યો છે અને અમારા જે ફળ હતા તે પણ ખૂબ જ સરસ થયા છે અને એકદમ મીઠા લાગે છે. અમે કેરીનો પાક લઈએ તે પણ એકદમ કેરી મસ્ત લાગે છે. અને ખૂબ જ મજા આવે છે, હાલ મારે અમારે અમે જે બાગ બગીચા જે રમવા માટે મેદાન એવું બધું પણ બનાવ્યું છે. તેમાં પણ ખુબ જ મજા આવે છે અને ગામડાનું જીવન એકદમ શ્રેષ્ઠ જીવન હોય એવું લાગે છે. પહેલા પહેલા થોડી ઘણી તકલીફ પડતી હતી પરંતુ અમે તો સરકારશ્રી જે અમે સરપંચ છે. તેઓને અમે માંગણી કરીએ છીએ કે હાલમાં રસ્તા પણ અમારે બનાવવામાં આવીએ છીએ એટલે અમારા જે વિદ્યાર્થીઓ છે તે શાળાઓમાં પણ હવે જાય શકશે, એ ચોમાસું હોય કે શિયાળો કોઈ પણ ઋતુ હોય અને સરકારશ્રી તરફથી અમારે ગામડાઓના વિકાસ માટે ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. અને અમને ખેતી કરવા માટે પણ ઘણું બધું સરકારશ્રી તરફથી યોગદાન મળે છે. તમારે શું હોય- કંપનીમાં તમે જે પ્રદુષણને કરો છો, તેનો નિકાલ માટે તો સરકારી અધિકારી નિમણૂક કરો જ છો, એ બાબત તો એકદ સાચી છે. પરંતુ કોઈ બીજો પ્રોબ્લેમ છે, જેમ કે તમારે ત્યાં ત્યાં ગાર્ડન કે મેદાન એવીની સુવિધા છે કે નથી?
અમારે અહીં ત્યાં કે શહેરોમાં આવું ગાર્ડનની એવી સુવિધા રાખે છે. કારણ કે એટલું તો હોવુ જરૂરી છે. કારણ કે શહેરોમાં તમે જાણો છો, કે આ વૃક્ષો તો ખુબ ઓછા થઈ ગયા છે અને વૃક્ષનું વૃક્ષ રોપણ ખુબ ઓછું થાય છે. અને ગામડાઓમાં તો તમને જોવા મળે છે, વૃક્ષો ઘણા બધા પરંતુ શહેરોમાં આવા બધા ઉદ્યોગોના કારણે વૃક્ષો કાપવામાં આવે છે. અને ત્યાં બધી નવી નવી ફેક્ટરીઓ ખોલવામાં આવે છે. જેથી કરીને એમનું એટલે આપ દેશમાં પરંતુ તુ આપણા વૃક્ષ કાપ કાપીએ તો એ વા-પર્યાવરણ માટે સારું ન કહેવાય, કારણ કે વૃક્ષો તો કાપવા જોઈએ જ નહી કે જો કાપે તો એમને પર દંડ વસૂલ કરવો પડે જ છે. આપણે વધારેને વધારે વૃક્ષો મોટા વાવવા માટે વધારે આપણે વાતાવરણમાં ઓક્સિજન ફેલાશે અને તેના પરિણામે બધા લોકોને હવામાં શ્વાસ લેવાની તકલીફ ના રહેશે જો આપણે વૃક્ષ કાપશુ અને તે પ્રદુષણ ફેલાવશું વધારે તો પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અઅઅ હોવાથી વાતાવરણ ખુબ ગરમ થઈ જાય છે. અને લોકોને શ્વાસ પર પણ અસર પડે છે. ગામડાઓમાં બધા વૃક્ષો રોપતા જશે ને એમ તો તમારે અહીંયા!
હ અમારો તો એમ પણ મેં તમને જણાવ્યું તેમ આખો પરિવાર જ ખેતી પર નિર્ભર છે એટલે અમે તો ઘણા બધા વૃક્ષ રોપી છીએ, અને અમારા બાજુ તો ખુબ જ સારું છે અને તડકો પણ ઓછો લાગે છે. અને સિટીમાં કેમ હોય છે કે પ્રદુષણ ગરમી એવું વધુ પ્રમાણ ઘટી જવાથી એવો ઘણું બધું પ્રદૂષણ થતું હોય છે અમારા બાજુ એમ ખાસ કરીને હાલ પહેલાં પહેલાં પ્રદૂષણ થયેલું પણ હવે તો પ્રદૂષણ પણ ઓછું જોવા મળે છે અને તમે બધી જે વાત કરી એ બાબત અંગે હું પણ ધ્યાન રાખીશ અને અમારા પરિવાર અને આવતી પેઢીઓને પણ હું જણાવીશ કે પ્રદૂષણ હંમેશા કરવું જોઈએ નહીં. અને જેમ બને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ મને એવી આશા છે કે તમને પણ મારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું છે અને તમે પણ એ તમારા જીવનમાં તમે પણ એ બધા જે રૂલ છે તેને ઉતારશો એવી હું આશા રાખું છું, ચાલો મળીએ.
હા મળીએ ચાલ.